હાય કેમ છે?
હાય, હું રિયા, હું મજામાં. તું કેમ છે?
હું પન સારી છું. આજે સ્કૂલ પછી સું કર્યું?
ખાસ કંઈ નહીં. ઘરે જઈને થોડી વાર ટીવી જોયું. અને પછી હોમવર્ક કર્યું.
વાહ! શું જોયું ટીવીમાં?
એક સરસ ફિલ્મ આવી રહી હતી. મને ફિલ્મો જોવાનો ઘણો શોખ છે.
અરે વાહ! મને પણ. ફિલ્મો તો મનોરંજનનું ખૂબ જ સારું સાધન છે.
હા, સાચું કહ્યું. ફિલ્મો જોવા થી મજા પણ આવે અને ઘણીવાર કંઈક નવું શીખવા પણ મળે છે.
અને કયા પ્રકારની ફિલ્મ ગમે છે તને?
મને તો કોમેડી અને પરિવાર સાથે જોઈ શકાય તેવી ફિલ્મો વધારે ગમે છે.
મને પ્રેમાત્મક અ પ્રેરણાત્ ત્મક અને સાહસિક ફિલ્મો ગમે છે જે જોઈને ઉત્સાહ આવે છે.
ખરેખર કેટલીક ફિલ્મો તો જીવન સારી શીખ પણ આપે છે.
હા ઘણી ફિલ્મ મોમાં મિત્રતા પરિવાર નું મહત્વ અને મહેનત વિશે સુંદર સંદેશ આપવામાં આવે છે.
આજે તો મનોરંજનના ઘણા સાધનો થઈ ગયા છે. માત્ર ફિલ્મો જ નહીં વેબ સિરીઝ, કાર્ટૂન, રિયાલિટી શો અને ગીતો પણ
સાચી વાત છે. મોબાઈલ અને ઈન્ટરનેટ આવ્યા પછી મનોરંજન વધુ સરળ બની ગયું છે.
પહેલા લોકો સિનેમા હોલમાં જઈને ફિલ્મો જોતા હતા. હવે તો ઘરે બેઠા જ બધું જોઈ શકાય છે.
પરંતુ આ સિનેમા અ-સિનેમા હોલમાં ફિલ્મ જોવાની મજા અલગ જ હોય છે.
હા મોટી સ્ક્રીન અને સરસ અવાજ સાથે ફિલ્મ જોવાનો અનુભવ ખાસ હોય છે.
તને ફિલ્મમાં સૌથી વધુ શું ગમે છે?
મને ફિલ્મની વાર્તા અને ગીતો ગમે છે. જો ગીતો સરસ હોય તો ફિલ્મ વધુ યાદ રહે છે.
મને પણ ગીતો ગમે છે. ઘણીવાર ફિલ્મના ગીતો લોકોની જીભે ચડી જાય છે.
હા કેટલાક ગીતો તો વર્ષો સુધી લોકપ્રિય રહે છે.
ફિલ્મો સિવાય તું મનોરંજન માટે શું કરે છે?
હું ગીત સાંભળું છું. ક્યારેક ડાન્સ કરું છું અને પુસ્તકો પણ વાંચું છું.
પુસ્તકઓ વાંચવા પણ એક સુંદર મનોરંજન છે.
હા અને એથી જ્ઞાન પણ વધે છે.
મને ક્રિકેટ મેચ જોવાનું પણ શોખ છે.
રમત ગમત પણ મનોરંજનનો એક મહત્વનો ભાગ છે.
હા જ્યારે ભારતની મેચ હોય ત્યારે આખો પરિવાર સાથે બેસીને જોઈએ છે.
એ સમયે ઘરમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ હોય છે.
સાચું તું ક્યારે ફિલ્મ જોવા સિનેમા હોલ ગઈ છે.
હા ઘણી વખત મિત્રો અને પરિવાર સાથે જવાનું ખૂબ ગમે છે.
એકદમ સાચું મનોરંજન આપણા
તને ખબર છે આજકાલ બાળકોમાં એનિમેશન ફિલ્મો પણ ખૂબ લોકપ્રિય છે.
નઈ, હા, એ એનિમેશન ફિલ્મમાં સુંદર પાત્રો અને મ મજેદાર વાર્તાઓ હોય છે.
પરંતુ મનોરંજનના ઉપયોગ મર્યાદામાં કરવો જોઈએ.
બિલકુલ જો આપણે આખો દિવસ મોબાઈલ અથવા ટીવી સામને બેસી રહીએ તો અભ્યાસ પર અસર પડી
તેથી સમયનું યોગ્ય આયોજન કરવું જરૂરી છે.
પહેલા અભ્યાસ અને જવાબદારીઓ પછી મનોરંજન.
એકદમ સાચું, મનોરંજન આપણા મનને તાજગી આપે છે.
જ્યારે આપણે થાકી જઈએ ત્યારે થોડી વાર મનોરંજન કરીએ તો મન ખુશ થઈ જાય છે.
હા અને પછી કામમાં પણ ધ્યાન વધુ સારી રીતે લાગી શકે છે.
લાગે છે કે ફિલ્મો સમાજ પર અસર કરે છે?
જરૂર, સારી ફિલ્મો લોકોમાં સારા વિચારો અને પ્રેરણા ફેલાવી શકે છે.
અને ખરાબ બાબતોનું અંધ અનુ-અનુસરણ ન કરવું જોઈએ.
બિલકુલ, ફિલ્મોને માત્ર મનોરંજન અને શીખ માટે જોવી જોઈએ.
તારા માટે સૌથી સારું મનોરંજન શું છે?
મારા માટે મ-પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવો સૌથી સારું મનોરંજન છે.
ખૂબ સરસ વિચાર. સાથે હસવું, વાતો કરવી અને રમતો રમવી પણ આનંદ આપે છે.
હા અને યાદો જીવનભર યાદ રહે છે.
ને હા તું ઓટીટી પ્લેટફોર્મ પર પણ ફિલ્મ જોતી હોય હોય છે?
હા ક્યારેક જોતી હોઉં છું. ત્યાં ઘણી નવી ફિલ્મો અને વેબ સિરીઝ સરળતાથી મળી જાય છે.
સાચું છે. હવે લોકો સિનેમા હોલમાં જવા કરતાં ઘરે બેસીને જ ફિલ્મ જોવાનું પસંદ કરે છે.
હા ખાસ કરીને પરિવાર સાથે બેસીને જોવાની મજા પણ અલગ જ છે.
તને શું લાગે છે? ફિલ્મો સમાજને કેવી રીતે પ્રભાવિત કરે છે?
મારા માટે ફિલ્મો લોકોને વિચાર પર અસર કરે. સારી ફિલ્મો સારા સંદેશ આપે છે અને લોકોમાં જાગૃતિ લાવે છે.
હા જેમ કે પર્યાવરણ શિક્ષણ, મહિલા, શક-અ-શક-અ-સશી-સશ- સશક્તિકરણ અને સ્વચ્છતા જેવી વિષયો પર બનેલી ફિલ્મો.
એકદમ સાચું આવી ફિલ્મો માત્ર મનોરંજન જ નથી આપતું પરંતુ સમાજને પણ કંઈ શીખવે છે.
કેટલાક લોકો પોતાની મનપસંદ અભિનેતાઓને ખૂબ ફોલો કરતા હોય છે.
હા પરંતુ આપણે તેમની સારી બાબતો જ આપનાવી જોઈએ.
તારો મનપસંદ અભિનેતા કે અભિનેત્રી કોણ છે?
મને એવા કલાકારો ગમે છે જે સારી એક્ટિંગ કરે અને સમાજ માટે પણ સારું કામ કરે.
મને પણ એવો કલાકાર ગમે છે કે જે પોતાની મહેનત થી સફળ થયા થયા હોય.
ફિલ્મ બનાવવામાં કેટલા લોકોની મહેનત હોય છે નહી?
હા અભિનેતા, નિર્દેશક, લેખક, સંગીતકાર, કેમેરામેન અને બીજા ઘણા લોકો મળીને ફિલ્મ બનાવે છે.
આપણે તો માત્ર બે ત્રણ કલાકની ફિલ્મ જોઈએ છીએ પણ તેની પાછળ મહિનાઓની મહેનત એ લોકોની હોય છે.
સાચું કેટલીક ફિલ્મોનું શૂટિંગ તો વર્ષ લગ જાય છે.
હઅ. તને કોમેડી શો ગમે છે?
હા ખુબ હસવાથી મન હળવું થઇ જાય છે.
મને પણ જ્યારે અભ્યાસથી થાકી જાવ ત્યારે થોડો કોમેડી કાર્યક્રમ જોઈ લઉં છો.
મનોરંજનનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તણાવ ઘટાવે છે.
હા પરંતુ વધુ પડતું મનોરંજન નુકસાનકારક પણ બની શકે.
ખાસ કરીને જ્યારે લોકો કલાકો સુધી મોબાઈલમાં જ વ્યસ્ત રહે ને ત્યારે.
તેથી સમયમાં મર્યાદા રાખવી જોઈએ.
તું રા રજાઓમાં શું મનોરંજન કરે છે?
હું ફિલ્મો જોઉં છું, મિત્રો સાથે વાત કરું છું, પુસ્તકો વાંચું છું, અને ક્યારેક તો પરિવાર સાથે બહાર પણ જાઉં છું.
વાહ તું તો પરિવાર સાથે પિકનિક અથવા મોલમાં જવાનું પસંદ કરું છું.
એ પણ મનોરંજનનો જ ભાગ છે.
આજકાલ સોશિયલ મીડિયા પર મનોરંજનનું મોટું સાધન બની ગયું છે.
હા પરંતુ તેનો ઉપયોગ સમજદારીથી કરવો જોઈએ.
સાચું ઘણીવાર લોકો ઉપયોગી વિડીયો અને શૈક્ષણિક સામગ્રી પણ જુએ છે.
અને કેટલાક લોકો પોતાનું ટેલેન્ટ પણ સોશિયલ મીડિયા દ્વારા દુનિયા સમક્ષ રજૂ કરે છે.
બિલકુલ સંત અને સૌથી મહત્ત્વની વાત એ છે કે મનોરંજન પણ આપણે ખુશ અને તાજગીભર્યા રાખે છે.
સાચું કહે છે તું
આજે આ વિષય પર ખૂબ સરસ ચર્ચા થઈ.
હા એ તો છે જ
ચાલ હવે ફરી કોઈ નવા વિષય પર વાત કરીશું બાય.
હા બાય.